જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ બસ મજા જામાં તમે કેમ છો?
બસ કઈ નહી હું પણ મજામાં છું.
બસ બીજું થઈ ગયું બધું કામ?
હા બસ હમણાં જો જમવાનું થોડું મોડું થઇ ગયું આજે અમે ક્યાં બહાર ગયા ત તો બપોરે થોડું મોડું થઇ ગયું એટલે હમણાં જ જમીને હમણાં ફ્રી થયા છે.
હા અમે પણ એવું જ હતું સવારે કઈ કામ થી બહાર ગયેલા આ વરસાદ આવી ગયો એટલે વચ્ચે થોડું લેટ થઈ ગયું એટલે જમવાનું પણ લેટ થઈ ગયું બસ આ હમણાં જ પૂરો થયો.
બિલકુલ હા વરસાદ નો હવે જો હવે તો આવું જ જોઈએ વરસાદ કેટલો ન ગરમી થી કેટ લાક બધા લોકો પરેશાન થઈ ગયા છે.
તો એતો છે. ને થો હા ને થોડો વર્ષ વરસાદ આવતો હોય એટલે વધારે ગરમી પડતી આમ હવે તોમ ક થોડો થોડો થોડો ચાલુ રે તો થોડી ઠંડક થઈ જાય ન તો આ ગરમી તો કેટલા આપડે કંટાલી ગયેલા હતા
બિલકુલ સાચું કહો છો તમે અને જો આપણે અહિયાં જો ચોમાસાનું એમ સત્ર નું એવું લાગે છે કે હવે આગમન થઈ જ ગયું છે અમે પણ જૂન ના અંતમાં આવે જ છે અને હવામાન મુજબ હવે તો આવવાનો જ છે વરસાદ વરસાદ ન સમય થઈ જ ગયો છે પણ આ વખતે એવું પણ કહેવામાં આવે છે કે વરસાદની આગાહી થોડી ઓછી છે અને જો જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ આપણા વધારે પડતા જો વાતાવરણમાં જે બદલાવ આવી રહ્યો છે તો વરસાદ એક પ્રમાણેથી ક કહેવા જઈએ તો વરસાદ થોડો ઓછો આમ દિવસો ને દિવસો વરસાદ થોડો ઓછો થઈ રહ્યો છે એવું નથી લાગતું તમને?
હા એ તો છે જ એ તો બરાબર કેવો તમે વરસાદ તો મતલબ આમ ખેડૂતો તો રાહ જોતા હોય છે કે ક્યારે મત મતલબ વરસાદ આવે ને ક્યારે આપણને આમ અ શાંતિ જેવી થાય છે એવી રીતે ખેડૂતો તો એટલા રાજી થાય છે ખુશ થાય છે વરસાદ આવે ત્યારે.
બિલકુલ અને મોસમ એવું છે કે જેમ જેમ જેવ આ બધું આ પ્રકૃતિના સાથે આપણે આટલા બધા બદલાવ થાય છે આટલું બધું પ્રદુષણ થાય છે આ આપણે વધારે ને વધારે જનસંખ્યા વધવાને કારણે આટલા બધા વૃક્ષોને કાપીએ છે તો કેવી રીતે આ બધું પણ આનો અસર પણ વરસાદ ઉપર પડે જ છે જો વરસાદ જમીનમાં ચળનો સ્તર ઓછો થઈ જાય છે પછી વરસાદ પણ ઓછો આવે છે વૃક્ષોના વધારે કટિંગ કરીએ તો એ એનું પણ પ્ર વરસાદ પર પડે છે તો દિવસે ને દિવસે જેમ જેમ વીતતા જાય છે તેમ તેમ આમ કહીએ ને કે વરસાદ ન સ્તર પણ ઓછો થતો જાય છે અને જે સમયે સારા સમયે વરસાદ થવો જોઈએ જે ખેતી માટે ફાયદેમંદ છે એ સમય તો થતો નથી અને બીજા બીજા બધા સમયે જયારે ન થવો જોઈએ ત્યારે વરસાદ ની પણ આગમન થાય છે તો એ પણ આપણા કેવું ને જીવન સ્તર માટે એ સારું નથી અને એના કારણે જ મંગાઈ દર વધારે
હા એ તો બરાબર કેયો તમે વરસાદ તો કેવું આમ છે ને જમીન મતલબ પૃથ્વી માટે તો એક જીવનની કલ્પના છે અમે વરસાદ મતલબ કેવી રીતે પાણી જ નથી એ તો શું ખેતી નામ પર્યા મતલબ પક્ષીઓ અને પ્રાણીઓ અને માનવજીવ માટે તો તો ખૂબ જ જરૂરી છે વરસાદ. અ હવે જેમ કે ઉનાળામાં ગરમીમાં જોઓ ની આ આકાશમાં આમ જેવા વાદલા છવાય એટલે છે ને કેટલા બધામ રાજી થાય છે વરસાદના ટીપા આગર જો ધરતી પર પડે તો આમ આખું મતલબ આમ ઝૂમી ઉઠે છે મતલબ એ લોકો એટલા રાજી થઈ જાય છે કે હ હવે થોડો વરસાદ આવ્યો એમ કરીને મનને કેટલું પ્રસન્ન કરી દે છે.
બિલકુલ સાચું કહો છો તમે અને આ વરસાદ આવે એટલે હા એક તો પ્રકૃતિની એક ગોઠવણી છે બધી પ્રકારની પેલા જાત ની જો બઉુ જ ગરમી પડે અને પછી જો રાહત માટે આ વરસાદ આવે આમ ઋતુઓનું જે ગોઠવણી કરેલી છે પ્રકૃતિ એ પણ બહુ કેટલી સારી રીતે અ કરેલી છે. વિચારીને સમજીને કરેલી હોય એવું આપણને પણ લાગે છે. કેટલો આપણેે તાપ સહન કરીએ છે. ધરતી પણ કેટલો તાપ સહન કરે છે. એના પછી જો વરસાદ આવે તો ધરતી માંથી પણ હરિયાળી ખીલી ઉઠે છે. ચારે તરફ તો બધી જગ્યાને, આ માણસોનામાં પણ બહુ શાંતિ મળે છે. ખેડૂત ખેડૂતો તો આની કેટલી રાહત તકે રાહ જોઈ રહ્યા હોય છે. તો એના એમના માટે પણ કેટલું બેનિફિશિયલ રહે છે.
હા એ તો છે જ, જેવું જૂન મહિનું ચાલુ થઈ જાય એટલે વરસાદની ઋતુ ચાલુ થવાની હોય જ, એટલે બસ મતલબ આ એટલા મસ્ત ઠંડા ઠંડા પવનો આવા લાગી જાય છે. અને ઝીણા ઝીણામાંમ પાણીના ટીપ્પા પણ પડે છે. મતલબ કળા ગાળા ન એકદમ ઘેરાઈ જાય છે. એકદમ મતલબ સાયક્લોન જેવું થઇ જાય છે. છે ને, વર વરસાદ મતલબ કેવી રીતે આવે એટલે ગરમી ઓછી થઈ જાય, અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય છે. તો ત્યારે પણ આપણને કેટલું આમ શાંત મળે છે.
બિલકુલ અને કેટલી આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હોય છે. અને વરસાદ ઉનાળો બધી સીઝન નું અલગ અલગ ભોજન હોય છે. અ ઉનાળામાં આપણે આ કેરીનો રસ બહુથી વધારે સૌથી વધારે એનું સેવન કરીએ છીએ. જેમની બારિશ ચાલે છે એમની જ આ કેરીઓ નો થોડો વે વેચાણ ઓછો થઈ જાય છે. અને પછી અમ આપણે જે વરસાદની સાથે જે અનુકૂળ હોય છે. આપણે એવા ફાસ્ટ ફૂડનો પણ વધારે ને વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ, જેમ કે અમારે અહિયાં તો બધાને ચા અને ભજીયા. આમ તોર પર બધી જ જગ્યાએ ફેમસ હશે. જેમ જ મો બદલાય છે. અને એવી રીતે આપણે ભોજન કરીએ તો વધારે પડતા ચા અને પકોડા એનું બહું બઉ જ ઓ, ! હં
હા, એતો એતો તમે બરાબર કીધું. વરસાદમાં ને એ બા આ સિઝનમાં તો છેને, ભજીયાને આ ગરમ ગરમ ભજીયા અને પકોડાને, ચાયને એ બધું ખાવાની તો મજા જ પડી જાય. આવી રીતે
બિલકુલ.
આમ ગુજરાતી લોકોએ તો સ્પેશિયલી, મતલબ સાંજના ટાઈમે આમ ગરમ ગરમ દાલ ઢોકલી બનાવે છે. ગુજરાત આમ ઠંડી ઠંડી આમ મજા આવી જાય, એ લોકોને ખાવાની પણ.
બિલકુલ હા, વરસાતો માં હા પણ છોકરાઓ તો તમને ખબર જ છે, કે રા કેટલી એમને પલળવું કેટલું ગમે છે, પાણી સાથે રમવાનું, હમણાં જ અમે થોડા દિવસ પહેલા જ વોટર પાર્કમાં આંટો મારી આવ્યા હતાં. બઉજ ઉનાળો હતો, સખત તો એના તો હવે તો એ લોકોને તો આમ મોસમ, મોસમ બદલાય અને વરસાદ આવે, એટલે તેમને તો પલળવાની તક જ જો
હા, એતો હોય જ છે છોકરાઓ પણ એકદમ રાજી થઈ જાય છે. વરસાદમાં ભીનવા માટે તો, એ લોકો કઈ આમ જોતા જ નથી કે, અમે બીમાર પડશું કે, એવું કે એ લોકોને તો ભીનાવાની એટલી મજા આવી જાય. સ્પેશિયલી પેલ્લો જે વર વરસાદ આવેને તો તેમાં તો, આમ રાજી થઈ જાય આમ ટેરેસ પર જતા રેય છે છોકરાઓ. અને એટ તો, ને એટલા મજા કરે છે એ લોકો.
બિલકુલ સાચું કહો છો તમે, અને અ હા પેલા હોલી કાગજની કશ્તીઓ બનાવીને રાખીએ, અને પછી વરસાદ આવે એટલે એના ઉપર અ એ આમ તેરવા માટે મોકલી એવી, કાગજ ની બનાવીને
હા હા, આપડે બનાવતાને પેલે હોળી બનાવીને પાણીમાં છોડતા આવી રી તે નાનાં, નાનાં હતા, ત્યારે આપણા ટાઈમે.
હજી પણ હમણાં પણ છોકરાઓ બનાવે છે, પણ એમનો સ્ટાઈલ થોડો જુદો થઈ ગયો
હા, એતો છેજ ને મતલબ હવે, આ પ્રાણીઓ અને પક્ષીઓ પણ કેટલા આમ રાજી થઈ જાય વરસાદ આવેની તો એ લોકો એ લોકો પણ કેટલા ગરીબ ગરમીમાં એ લોકો કેટલા ત્રાસી જાય છને, કેટલા તરસે છે, આમ પાણી પીવા માટ હે વરસાદ જેવો આવે, તો કે એ લોકોને પણ કેટલું મનને શાંતિ થતી હશે.
બિલકુલ, આ વરસાદ એવું પણ એ જો જીવનનો પણ એવો છેકે, જીવનમાં જીવનનો પણ અ આવી રીતે જ કહી શકાય છે, કે જેવી રીતે અસ અસહનીય ગરમી પછી આ વરસાદ આવે, છે તો કેટલું શકૂન મલે છે. એવી જ રીતે જીવનમાં, પણ સુખ હ આ. દુઃખ આવેને એના પછી સુખ આવે જ છે, તો આપણને પણ આ એક આશાવાદી રીધ્ધુનું જે પરિવર્તન હોય છેને, એ પણ આપણને આશાવાદી જીવન જીવવાનું એક સકાર એક મતલબ એક એવો સારો મતલબ ભાવ મળે છે.
હા, એતો છેજ પણ વરસાદ જયારે આવે છે ત્યારે એમતો ખેડૂતો માટે એજ જરૂરી છેકે મતલબ વરસાદ એ લોકો માટે આમ જેવા ભગવાનનો આશીર્વાદ હોય ને એવી રીતે હોય છે, પણ હવે, જે એ લોકો વરસાદમાં કેટલા મસ્ત ચોખાને અને મ કઈને કપાસને મગફળીને એવા બધાં પાકોનો એ લોકો અ કરે છે, ખેતી કરે છે પણ અગર જો અગર જો એજ વધારે પડતો ઓવર બી વરસાદ આવી જાય, તો એ લોકોનો એ પાક ખરાબ થઈ જાય છે, તો એ પણ એવુંની થવાં એવું અ કુદરતી નય થાય, તો સારું કહેવાય એમ.
બિલકુલ સારું. કહો છો, વધારે પડતો વરસાદ એ હલો. એ જે ખેતી કરે છે, થાય છે, એનું પણ બગાડ થાય છે. અને એ એના કેટલીક જગ્યાએ કેટલીક એવી પણ જગ્યાઓ છે, જે નદી ના કિનારે અ વસેલી છે. એ પણ યો બરબાદ થઈ, જાય છે. અને બિહારમાં પણ એટલી કેટલી એક જગ્યા છે, ત્યાં વધારે પડતા વરસાદને કારણે દર વખતે, ત્યાં બાળ આવવાની સમસ્યા થાય છે. અને બહાર થી પણ ગ્રસિત તો એટલા મુુંબઈ શહેર હા કેટલા બધા એવા શહેરો અને સિટીઓ છે, જે લોકો જે, ત્યાં બાળથી પણ ગ્રસિત થાય છે. તો વધારે પડતું જે વર વરસાદ હોય છે. એ પણ અ સારો નહ નહી, કેવાય.
હા એત તમે બરાબર કીધો કેટલો બધો વરસાદ ઘણી જગ્યાએ કેટલું બધું નુકસાન કરે છે, ને આ જો ઝુપડપડપટ્ટી વાળા હોય, તો તે લોકોના તો બીજ બિચારા ન ઘર પણ ઉજળી જાય છે, વરસાદમા એ લોકો કેટલી તક તકલીફ નો પણ સામનો કરે છે, વધારે પડતો વરસાદ બી આમ ઘણો બડો બગાડ બી કરે છે. પાછા
બિલકુલ સાચું કવ છો તમે એટલે થોડું લિમિટમાં અને બરાબર બર ખેડૂતો માટે સારો થઈ રેય એમનો પાક સુધરી જાય એવો વરસાદ હોવો જોઈએ. તો એનાથી આપણે જો જો સારો બે ત્રણ વરષ સારો વરસાદ અને સમય પર વરસાદ થાય અને ખેતી અને એવું બધું સુધરી જાય તો, આપણું એવું એવું પણ કહી શકાય છે કે મહેંગાઈ દર છે, એ પણ આપણા કંટ્રોલમાં થોડી આવી શકે છે. કારણ કે આવક વધવાથી મંહેગાઈ દર આમને આમ થોડી ઓછી થઈ શકે છે.
બરાબર કયો તમે બીજું.
ફરી મળીશ. તમે ખ્યાલ રાખો.
બસ સેમ તમે પણ ખ્યાલ રાખજો ચાલો મળીએે પાછા હો.